હા
હા
કેમ છો મિત્ર
બસ મજામાં.
મારો અવાજ બરાબર આવી રહ્યો છે.
હા બરાબર આવી રહ્યું છે.
શું કરો છો હવે તમે?
હું અત્યારે તો ફ્ર્રી જ બેસેલો છું.
તમારા મિત્રો કેવા છે.
અ સારા છે.
એ તમારા ઘરે કેવું ચાલે છે.
સારું જ છે બધું ઘેરે પણ.
હા હા હા તો તમે મને તમારો થોડો કિંમતી સમય આપશો
હા જરૂર
હ તો આપણે આજે ભણવાનું મહત્વ વિશે થોડું વાત કરીએ અને ચર્ચા કરીએ હેને
હા
તો મારો સાથ આપશો
હા જરૂર
તો ભણવાનું મહત્વ એટલે કે ઘણા બધા વિદ્યાર્થી એવા હોય છે કે જેઓને ભણવાનું ગમતું નથી તેવો હંમેશા પાછળની પાછળ બેસતા હોય વર્ગખંડમાં હંમેશા તેઓ દાંડા મર્યાદ કરતા હોય છે, જેના કારણે તેઓને ભણવાનું મહત્વ શું હોય છે, એ ખબર જ નહી પડતી. કેના કારણે તેઓ તેમનું ભવિષ્ય ગમાવી દેવા માટે. ખૂબ જ વહેલી. વહેલું કરે છે, કારણ કે જે ભણવાનું મહત્વ હોય. એ કોઈને વધારે ખબર જ નહી પડતી. આજના યુગમાં ઘણા બધા લોકો એવા છે, કે જે ભણેલા જ નથી. ને હજુ પણ ભણવા ભણવા પણ નહી માનતા કેમ કે. મોબાઈલ ન જમાનો આવી ગયો છે, આધુનિક યુગ આવી ગયા છે, જેના કારણે ઘણા બધા લોકો. બણવાનું છોડી દે છે, મોબાઈલ પાસે લાગી જાય છે. મોબાઈલમાં ગેમ ર મે વગેરે કરતા. કરીને તેઓનો તેઓ તેઓની રોજગારી ગુમાવી દે છે, તેથી ભણી શકતા નથી તેથી તમે થોડું કશો.
હમ એમ તમે જેમ વાત કરી તેમ બરાબર જ છે. કે આજના આધુનિક કે યુગમાં. ભણવું એ ખુબ જ જરૂરી છે. એમ જોવા જઈએ તો આજના આધુનિક યુગમાં ઘણા બધા પ્રોફેશન્ આવી ગયેલા છે. કે દરેક વ્યક્તિ કઈ ને કઈ કામ કરીને આજના સમયમાં જીવી શકે છે, પણ. જો બ્લોગિંગ કરવું હોય કા તો ક કેમેરામેન બનવું હોય. તો કોઈ પણ પ્રકારનું કામ કરવું હોય જો માણસ કમસે કમ. બાર સુધી જો ભણેલો હોય તો એ સારી રીતના કોઈ પણ વક્તે કામ કરી શકે છે. એની લાઈફ સાઈલ સારી રીતના જીવી શકે છે. અને ભણવાના મહત્વ વિશે એક મને કિસ્સો ખૂબ યાદ આવે છે, કે. ગૌતમ અદાણીએ એક વાત કરી હતી. કે મેં જે આટલું મોટું. એમ્પાયર બનાવ્યું છે, એ ખાલી એક્સપિરિયન્સના દમ પર બનાવ્યું છે. કારણ કે મેં. કોલેજ અડધે થી છોડી દીધી હતી કારણ કે ઘરની પરિસ્થિતિ એવી નહી હતી. ને ત્યારબાદ અનુભવ ના આધારે જ. મેં આખું કામ કરીને આટલું મોટું એમ્પાયર બનાવ્યું છે. તો જયારે તે ઇન્ટરવ્યુમાં કહે છે, કે. જો કદાચ મેં ભણવાનું પણ ચાલુ રાખ્યું ને ભણી ને એના પછી જો આ બધું કામમાં લાગત તો કદાચ આજે વધારે તો એક એક્સપિરિયન્સ તો હોય જ છે, જીવનમાં આગળ વધવા માટે પણ એની સાથે જો ભણ પણ હોય તો એ કઈક વધારે આપણે આગળ લઈ જઈ શકીએ છે. ને આપડી એક લાઈફ સાઈલ જે હોય વ્યવસ્થિત રીતે જીવવું. એના માટે પણ ભણતર એ ખૂબ જ જરૂરી હોય છે. તો મેં એના વિશે કઈક કેવા માંગ છો.
હા હા જરૂરથી મિત્ર મારી. પણ હું એક વાર્તા કહું. મારી સાથે પણ ઘણા બધા મિત્રો એવા હતા જેઓ ભણવામાં નહી ધરાવતા તેથી તેઓ દસમા જેમ તેમ કરીને પાસ થયા. થોડા મિત્રો નપાસ પણ થયા અને તેઓએ લગ્ન પણ કરી લીધા અને હવે કદાચ છોકરાઓ પણ હશે. તેથી જ તેઓને ભણવાનું મહત્ત્વ સમજાયુ નહી અને તેઓએ. તેમનું જીવન ગુમાવ્યું તેથી હવે તેઓ રોજગારીની શોધમાં. ગમે ત્યાં ભટક્યા કરતા હોય છે, તેથી તેઓ. થોડું જ ભણતે તો હવે કઈક તો રોજગારી મેળવવા માટે. કાઈક તો હો સારું એવું કામ કરવું પડતે જેથી તેઓને વધારે વજન ન ઊંચકવું પડતે. તેથી એવા મિત્રને હું ખુબ જ સપોર્ટ કરવા માંગુ છું. પણ એવો સપોર્ટ નહી કરતા તો આપણે પણ નહી કઈ કહી શકીએ કેમ કે આધુનિક યુગ સાથ તે એવોનો વિકાસ પણ થવો જોઈએ. અને આધુનિક યુગ સાથે તેઓએ ચાલવું પણ જોઈએ. તો તમે કઈ કહશો?
હા જરૂર થી કારણ કે આજનું આ ડિજિટલ યુગમાં દરેક જગ્યા એ જુદી જુદી લેંગ્વેજનીસ જરૂરત પડતી હોય છે. અને જરાક પણ જો વ્યક્તિ ભણેલો હોય તો એ પોતાનું કામ જાતે કરી શકતો હોય છે. કારણ કે સરકારી દફતરોમાં આજે ફોર્મ ભરવાના હોય છે. ને આ ડિજિટલ યુગમાં તો બધું ઓનલાઈન પણ ફોમ ભરવાનું આવે છે. તો જો વ્યક્તિએ ભણેલો હોય એ જાતે પોતાની રીતે જો કાર્ય કરી શકતો હોય તો એને દરેક કામો કરવાનું ખૂબ જ સરલ રહે છે આજે જે આપણા મતલબ વડીલો છે એ લોકો ના સમયમાં ભણવાનું એટલું કઈક વધારે હતું નય એના કારણે લોકો નય ભણેલા. તો આજના સમયમાં એ લોકોને પણ ઘણી મુશ્કેલીઓ પડે છે. દર વખતે બીજાને સાથે લઈ જવું પડે છે તો ભણવાનું મહત્વ તો એક છે જ જો વ્યક્તિએ કઈક અ બીજું કામ પણ કરવું હોય તેની સાથે પણ જો કમસે કમ થોડું ઘણું જો માણસ ભણેલું હોય તે પોતાનું જીવન સારી રીતના જીવી શકે. ને ભણવામાં એમાં આપણે જોઈએ તો ખાલી પુસ્તકો વાંચીને માત્ર પાસ થયા કરવું એ પણ એક અ શિક્ષણ તો ના જ કેહેવાય કારણ કે ક્ષણમાં ઘણી બધી વસ્તુઓ શીખવાની આવે છે, જેમકે જીવન કેવી રીતના જીવવું બીજા વ્યક્તિઓ સાથે કેવી રીતના વાત કરવી ઘરમાં કેવી રીતના રેવું, બાર કોઈ વાર આપણેે નીકળીએ પ્રવાસમાં કે ગમે ત્યાં ટ્રાવેલિંગ કરીએ ત્યાં કેવી રીતે ના રેવું, એ દરેક સારી સારી બાબતો પણ શીખવાની હોય છે. ભણતર એટલે માત્ર ચોપડા નું ભણતર નય પણ અ એક અ જીવન જીવવાની કલા પણ શીખવાની હોય છે. એના વિશે તમે પણ કઈ કેવા માંગો છો?
હા, મિત્ર જરૂર થી, બંતરે હવે એટલે એવું નથી કે આગળ ભણવાનું એટલે ભણવાનું જ એની સાથે થોડી કળા પણ શીખવી જરૂરી છે અને એમાંથી લાગણી પણ સમજવી જરૂર છે કેમ કે આપણે વર્ગખંડમાં આપણા ટીચર જે એટલે કે શિક્ષક આવે તો એને માન પણ આપવું જોઈએ. એમની કહેલી વાતો પણ માનવી જોઈએ કેમ કે જે આપણે શિક્ષક હોય છે એ આપણને બધી જ દિશા બતાવે છે. તારે ક્યાં જવું છે, ત્યારે તારે ક ક્યાં નહી જવું. એ બધું જ આપણને શીખાવે છે એટલે આપણા થી ટીચરની વાતો પણ માનવી જોઈએ કારણ કે ટીચર આપને બધી જ જગ્યાએ મદદ કરે છે એટલે આપણા જીવનમાં સૌથી અગત્ય નું માણસ હોય છે એ ટીચર હોય છે. શે. તેથી આપણે શિક્ષક નો વધુ માન આપવો જોઈએ. તેથી તમે કઈ હજુ કશો
જરૂર કારણ કે એમ આપડણે આસપાસમાં પણ જોઈએ તો દાખલા તરીકે આપણે ગામડામાં હોઈએ ને ત્યાં જો કોઈ એક વ્યક્તિ ભણી ગણીને એને કોઈ નોકરી મેળવેલી હશે એ વ્યક્તિ જો ત્યાં આવે તો બધા બધા ગામના માણસો એને માન આપતા હોય છે કારણ કે એને જીવનમાં કંઈક મેળવ્યું છે તો એવી જ રીતના જયારે કોઈ વ્યક્તિ ભણીને એક મોટી જોબ તો કોઈ પણ એવું એક દરજ્જો મેળવે શિક્ષણની બાબત તો એને લોકોમાં માન આપતા હોય છે તો શિક્ષણ એક આપણને માન પણ અપાવે છે તો માન માટે પણ આપણે ભણવું જ જોઈએ કારણ કે ભણેલા વ્યક્તિ નું માન વધારે થાય છે એના વિશે તમે કઈ કેવા માંગો છો
હા મિત્ર જરૂર છે કેમ કે જો આપણે નહી બનીએ તો આપણને કોઈ માનવ નહી આપે આપણે કંઈ પણ કશે પણ જઈએ તો પણ આપણી કંઈ પણ ઈજ્જત ના હોય જો વ્યક્તિ ભણેલો હોય તેની વધારે વધારે ઈજ્જત હોય છે કેમ કે ઈજત તો બધાની જ હોય છે પરંતુ જે વધારે ભણેલ હોય જે બધાની મદદ કરતા હોય એની પણ ઈજ્જત વધારે હોય છે અને માન પણ વધારે આપે છે કેમ કે જે વ્યક્તિ ભણેલો હોય છે એને બધા જ બધા જ વ્યક્તિ નમસ્ત કરતા હોય બધા જ વ્યક્તિઓ એને એનો આભાર માનતા હોય એટલે બધા જ વ્યક્તિ એ ભણવાનું મહત્વ છે એ સમજવું જોઈએ અને ખૂબ જ ઉપયોગી છે કારણ કે આપણા જીવનમાં ભણવાનું મહત્ત્વ એ ખૂબ જ ઉપયોગી છે તેથી આપણે આપણે પણ જો ભવિષ્યમાં જીવતા રહીએ તો આપણા છકરાને પણ ભણાવવું જ જોઈએ કેમ કે એ ખૂબ જ જરૂરી છે તેથી આપણા જીવનકાળ આપણું જીવનકાળ ટટકી રહે એના માટે આપણે ભણવું જરૂરી છે અને આપણા પરિવારને પણ થોડું થોડું શિક્ષણ આપવું જરૂરી છે કેમ કે આ આધુનિક યુગ સાથે ચાલવા માટે થોડું વધારે જ્ઞાન તો જરૂરી હોય છે તેથી તમે થોડું કઈ કહેશો
અ એક શિક્ષિત વ્યક્તિ પરિવારને પણ સુધારે છે કારણ કે જેમ વ્યક્તિ ચોપડા ભણવાની સાથે સાથે કઈક લાઈફ સાઈલ વિશે પણ જાણતો હોય એ પોતાનું ઘર ખુબ જ સારી રીતના આગળ પણ ચલાવે છે કારણ કે એ ફિનાન્શિયલ કન્ડિશન ને સારી રીતના સમજતો હોય છે નાનલા બાળકોને બાળપણથી કેવી રીતના ઠીક કરવું એ પણ જાણતો હોય છે પોતાની આસપાસના જે લોકો હોય એમની સાથે કેવી રીતના વર્તવવું પણ જાણતો હોય છે એના કારણે આધારે આપણે વધારે લોકો માં એક ભણેલો વ્યક્તિ જોઈએ છે ત્યારે એક અલગ કરી આવતો હોય છે તો એ ભણેલા વ્યક્તિની ખાસિયત હોય છે ભણું એ બહ જ સારી બાબત કેહેવાય એમાં કોઈ દિવસ હાલાકી દરેક વ્યક્તિને એવી પરિસ્થિતિ નહી હોતી કે એ ભણી શકે કારણ કે અમુક ને ફિનાન્શયલ કડિશનસ પણ નહી હોય બીજું તમે કઈ ક્યાં માંગો છો
હું અંતમાં એવું જ એટલું જ કહીશ કે ભણવું એ આપણા માટે ખુબ જ જરૂરી છે, તો તમે તમારો કિમતી સમય મને આપ્યો એન બદલ હું તમારો આભાર માનું છું.
તમારી સાથે પણ વાતો કરીને ખુબ મજા આવી ચાલો.
હાલો તો મળીએ.
હમ.